હલો.
હા, ભાઈ. જય શ્રી કૃષ્
જ કૃષ્ણા. તમારો મારો અવાવ આવે છે તમને?
હા પ્રોપર આવે છે. તમને આવે છે મારો અવાજ?
હોય એવે
ઓકે. કેમ છો મજામાં?
હોવ. મજામાં. તમે?
બસ એકદમ મજામાં.
શું-શું કર તા હમણા
બસ કાઈ નહી હવે વાંચવાની તૈયારી કરું છું. તમે શું
ઓહ! હા બસ હવે થોડીક વાર હુવાની તૈયારી કરતો તો. પછી એને ઉઠીને મજાય નો આવે. યે વાંચવાનું જ ચાલુ કરવાનું હોય તો. આજે મેં એને અહ એક બુક મંગાવ્યે ને કાલે મેં બે-બે બુક મંગાવી તી.
અચ્છા. બુક્સ ના નામ શું છે મને જણાવશો?
એક તો એને હીરો-હીરો કરીને છે, એક તો પછી મેજિક કરીને છે, અને એક તો એને શક્તિ કરીને છે. મતલબ એક આપણા ગુજરાતી ભાષામાં છે મે મંગાવી, કેમ કે આપણે માતૃભાષા ને જળવાઈ રહે ને જે
હા સાચ ચી વાત છે તમારી એકદમ.
હમ્મ. તો મને તમારાથી પ્રશ્ન હતો મેન કે તમે ભગવાનમાં મા માનો છો? એ જેમ કે એને તમે પ મૂર્તિમાં માનો છો કે એના પોતાના અંદર એના અંદર ભગવાન હોય એમ માનો છો? કેમ માનો છે? તને ભગવાનને
અચ્છા. હા તો ભગવાન વિશે આપડે કહી શકીએ કે મૂર્તિ હોય બરાબર એ પણ આપડે માનીએ છીએ પછી આપણા અંદર જે રહેલા હોઈ ને આપણે કેમ અં આત્મ દિલ થી આપણે માનીએ છીએ કે આપણે કાઈ બી એક મુશ લી આવી ગઈ છે, બરાબર તો આપણે મનોમન પ્રાર્થના કરીએ એકદમ સાચા દિલથી તો પણ ભગવાન સાંભળે છે, એવું નથી કે ખાલી મૂર્તિમાં જ ભગવાન છે. કેમ કે આપડે એ સાચા દિલથી ભગવાન ને પ્રાર્થના કરીએ કોઈ એક જગ્યાએ બેસીને કે ભગવાન મને આ તકલીફ આવી છે, અને આમાંથી મને પાર પાડો, તો ભગવાન એ બી સાંભળે છે. બટ હા કે સાચા દિલથી અને શ્રદ્ધાથી હોવું જોઈએ. અહ ગમે એ વસ્તુ તમે ભગવાન પાસે માંગો છો યા તો કરો છો સૌથી પહેલા આપણેે એનામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. અગર જો શ્રદ્ધા જ ન હોય ને તો ભગવાન પણ એક્સેપ્ટ નથી કરતા. બિકોઝ કેવાય ને કે એમ દિલ થી હા દિલ થી નીકળેલી વસ્તુ હોય ને એ ભગવાન તરત સાંભળી લે છે, જેમ કે હવે સમજી લો કે અહ આપણેે એક એક્ઝામ્પલ લઈએ બરબર કે કાઈ બી આપણને મુશ્કેલી આવી છે બરાબર ફેમિલીમાં યા તો આપડા ધંધામાં એક્સ વાય ઝેડ કાઈ પણ એમ, કાઈ પણ આપણે શિશ વેશન્સ એવી આવી છે કે જે આપણે હેન્ડલ નથી કરી શકતા અને આપણને એનો કાઈ જ ઉપાય યા તો રસ્તો નથી મળતો, તો એના માટે આપણે શું કરશું? ભગવાનને યાદ કરીશું. બરાબર અને આજે આપડે જોઈએ. કે જેટલા સુખી લોકો છે, અમીર લોકો છે, બરાબર એને ભગવાન ની યાદ આવતી નથી, બિકોઝ એ લોકો પાસે વેલ સેટ છે એ લોકો પાસે બધું જ છે. બી, ભગવાનને ક્યારે માને છે જ્યારે ચડતી આવે છે, બરાબર ત્યારે લોકો પણ માનતા જ નથી. બટ જ્યારે બી એની. પડતી આવે છે, ત્યારે એ ભગવાનનું એટલું નામ લે છે કે આપડે એમ થાય કે આ લોકો જે દુખમાં જ ભગવાનને યાદ કરે છે, સુખ માં એનું કઈ વેલ્યુ જ નથી‌. એટલે ભગવાન પણ પ રીક્ષા શિક્ષા લેતા હોય છે, એવું નથી એ પણ જોતા જ હોય છે કે આની સિચ્યુએશન આવી હતી ત્યારે મને યાદ કરતા હતા કે નહી, એટલે એનું પરિણામ ભગવાન જ આપે છે. સુખ પણ ભગવાન આપે છે અને દુઃખ પણ ભગવાન આપે છે. હું તો એમ જ કહીશ. અગર જો દુઃખ આવે ને, બધાની લાઈફમાં થોડું થોડું તો એ લોકોને વેલ્યુ સમજાય કે ના, ભગવાન એક વસ્તુ છે કે, આપણે જેને માનીએ તો આપણે એમાંથી પૂરા પાર પડી શકીએ. અને આજે ઘણા આપડે જોઈએ છીએ. કે બધા સુખી હોય છે, એ લોકો નથી પ્રાર્થના કરતા નથી મંદિરે જતા, એટલે એ લોકોની કઈ જરૂર જ નથી બિકોઝ એની પાસે ઘણું બધું છે. એનામાં એને ભગવાન નો ટાઈમ જ નથી ભગવાન નું નામ લેવા માટે. ટાઈમ જ નથી. એટલે દુઃખ હોય ને, ત્યારે જ બધે. ભગવાન ને યાદ કરતા હોય છે.
હા હા હમ્મ હ.
આપણે મંદિરે જતા હોઈ ત્યારે બી, આપણે ભગવાન પાસે કંઈ બી માંગીએ. તો આપણે આંખો બંધ કરીને માંગીએ. તો મે રીલસ જોઈ. કે મેં યુટ્યુબમાં એક મોટિવેશન સ્પીચ સાંભળી હતી તો એમાં એવું હતું કે, આપણે ભગવાન પાસે જઈએ છીએ ને ત્યારે ભગવાનની આંખો ખુલી હોય બરાબર, મોસ્ટલી બધી જ મૂર્તિમાં એમ તો એમાં એવું કહેવામાં આવ્યું. આપણે ભગવાન પાસે જઈએ ને મંદિરે ત્યારે એકદમ ખાલી ખાલી મગજ રાખીને જવાનું, અને શાંત મગજે જવાનું, અને ભગવાન સામે એની મૂર્તિ સામે ફેસ ટુ ફેસ આંખ ખુલીને વાત. તો કરવાની આપણા મન થી એમ કેમ કે આંખો બંધ કરીએ ભગવાનની તો આંખો ખુલ્લી છે, એટલે આપણે ભગવાન સામે આંખો ખુલી રાખીને વિશે કરવાનું, જે બી માંગવું એમ માંગવાનું. આ કઈ બી આજનો દિવસ અમારો શુભ રહે કે કાંઈ પણ વસ્તુ. તો આપે મૂર્તિ સામે જોઈ ને ત્યારે ખુલ્લી આંખે વાત કરવાની, ખુલ્લી આંખે દર્શન કરવાના આવું ઘણું બધું મેં યુટ્યુબમાં જોયું હતું. બટ મેં મારા વિશે થોડું જણાવી દીધું, હવે મને તમારા મંતવ્યો સાંભળવા છે. તમે શું. શું માનું છો આના વિશે?
અ હું તમારી વાત વિચારોથી એકદમ સહમત છું, અને મને તમારો વિચાર એકદમ સારા લાગ્યા, અને મારું મત મત એ છે કે બેન કે એને ભગવાનમાં એક એક તો આખું શ્રદ્ધા રાખવી જોઈએ. અને પ્લસ એને આપણે મૂર્તિમાં, મૂર્તિમાં તો માનીએે જ છે બેન, પણ એનાથી વધારે આપણે જો દિલ થી સાચા હદયથી આપણે મા માંગીને તો એનો પ્રાર્થના ભગવાન સુધી એને આપણે પોહોંચી જાય એમ કહી ને કેને આપણે ભગવાન સુધી. કે અપનાવાના કાઈ મુસીબત કે આપણે વાત કરવી હોય ને તો આપણે એને એક વેચે હોય કે એને મીડટેર વચ્ચે રાખવું પડે, જેથી તમને જોયો હશે કે આપણે એને અહીંયા થી ટપાલ મૂકવું હોય તો ત્યાંનો પોસ્ટમેન તો એ ઘરેને એને પાર્સલ હોય બરાબર, આ તો આપણે ડાયરેક્ટ એ ભગવાન સાથે વાત કરીએ કેને, મતલબ આપણે પ્રાર્થના એને વગર માંગીને એને એના ધરે પોહચી જાય ને. અને હા, પ્લસ એના હા. હા, પ્લસ એને ઇનોવેશન તારા અને આપે મંદિરમાં તો જઈએ છીએ, પણ આપણે કેવા ભાવ થી જઈએ ને એ સૌથી વધારે મહત્વનું છે, ભગવાને ભગવાને એમ નથી તો એના ભક્તોને કે તું એને સોમવારે આવજે એને આટલા નારિયેળ. બરાબર જઈને આટલા તને હવન કરવું પડશે, આટલા દાન દક્ષિણા આપવા પડશે ને તને આ ચડાવવું પડશે ચડાવું. ભગવાન આનો કોઈ મોહ નથી, ભગવાન આ બધોને શું કરશે?
હા, સાચી વાત છે.
ભગવાન જ કેવુ કીધું ને ખાલી એને માર ઉપર વિશ્વાસ રાખ, તો તેનાથી માંગ્યુંને એનાથી વધારે, એનાથી ત્રણ કે ચાર ગુણોને વધારે તને મળશે, બસ તું ખા ખાલી માર ઉપર શ્રદ્ધા રાખ અને એને. એકદમ અને નિસ્વાત ભાવેને પોતાના કર્મ કરતો રહે, એ પણ સારા અને સારાને કર્મ કરતો રહેે. નક્કી એને દેખાવાથી કેને હમણાં એને સવારે મંદિરે આવ્યો, બપોર પછી એને બીજા સાથેને કે કાંઈ. પણ કરી તને ફરીથી એને એ ઉલા પાપનું એ ફળ પ્રાયચિત કરવા માટે ફરીથી તુ કાલે સવારે મંદિર માં આવ્યો, પણ એવી રીતે ની નિસ્વાર્થ ભાવે બધા સાથે સારો વ્યવહાર કરજે બસ, અને પ્લસ બીજુંના એવું કે કેને હા અને મેંને કાલે જે ઇન્સ્ટાગ્રામમાં કેને એ રીલ જોઈ હતી કે એમાં એને એક વૃદ્ધ મહિલાની રીલ હતી અને વૃદ્ધ મહિલા એમ કેતી હતી એમાં કેને અ ઈ કોઈ વૃદ્ધ મહિલા બીજા ના સ્ટોરી વિષ કેતી હતી. કે એનમા સ્ટોરીમાં એ કતી કે અ આદમી ના જ માણસને જીવનમાં એને બુ તકલીફ આ મુશ્કેલી આવી ગઈ હતી તો એને ભગવાન પાસે પ્રાર્થના કરી કે મારે મુશ્કેલીને બો દૂર કરનાર ભગવાને કીધું કે એને અ તુ કામ કર આ વૃક્ષને એ જેટલા વૃક્ષના નીચે બધા ઉલા ચીઠ્ઠી હોય ને એમાંથી એને તું એ ચીઠ્ઠી કાઢી લે પોતાની જે મુશ્કેલી લખેલ ચીઠ્ઠી ને એના પર લગાવી દે પણ એને ઈ એકશનઓફર પડશે એમ નહી કેને તું તારી ચિઠ્ઠી લગાડીને તું ત્યાં આવી ગયો એમ નહી તો એને પછી એને કીધું કે ભલે વાંધો નહી પછી ચિઠ્ઠી ખોલીને એમાં જોઈ તો એને બીજાને પ્રોબ્લેમ લખીતી બીજાને પ્રોબ્લેમ શું લખીતી કે મારા મમ્મી નથી રહ્યા મને ધંધામાં બો લો છે ને મારા એના હું એના રસ્તા ઉપર આવી ગયો બીજા ઘણી અનેક લોકોનીને એ મુશ્કેલ લાગી હતી તો ભગવાન એનેને શીખ દીધી કે એને તું પોતાના ઉપર વિશ્વાસ નથી રાખ મતલબ પોતાના ઉપર મુશ્કેલ આવીને તને બોવ ભારે લાગી બીજા મુશ્કેલ કરતા ને તને એમ લાગ્યું કે બીજા મારા ક વધારે બોવ સુખી છે ને એને કીધું કે તુ તો પોતાના હાથે જ ને તું મુશ્કેલી ઉભા કરે છે ભગવાને તો આ દુનિયામાં સારો માણસ બનાવીને સ્થને મોકલ છેને અને ભગવાન સુખ હરતા ને દુખ મતલબ સુખ કરતા ને દુઃખ હરતા એ ભગવાન જ આપણે ભગવાન આપણે બધા ભગવાન જ સંતાનેએ છીએ તો ભગવાન એને થોડી ના જાય કે મારો દીકરો એને અ દુઃખમાં જ રે અને સુખમાં ના રહે મતલબ આ મનુષ્ય નુ વહેમ છે મતલબ મનુષ્ય પોતે જ પાપનો ભાગીદાર મને છે.
હા સાચી વાત છે તો એકદમ સાચી વાત છે તમારી અને તમે જે કીધું એકદમ સાચું છે બટ આજે સમજવું બધાને અઘરું છે સારું તો ચલો આ ટોપિક પર વાત કરીને મને બોવ જ મજા આવી અને સાયદ તમને પણ મજા આવી હશે.
ઓ મને પણ તમારા વિચારો સાંભળીને બો જ મજા આવી બો જ મજા આવી બસ આવી રીતે જ આપણે એને આગળને વા મળતા રેશું આવ જો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બાય